કેમ છો?
બસ, મજામાં. તમે કેમ છો?
ઓળખાણ પડી?
હા, પડી ને. મને આટલા દિવસથી કો ફોન ના આવે એટલે મને થયું કે તમે ફોન કેમ નહીં આયો.
અચ્છા, બરાબર. બોલો.
એટલે પછી હા, બસ મજામાં. જો, વરસાદની સિઝન ચાલુ થઈ ગઈ છે, હવે તો વરસાદ આઈ જાય, આઈ જાય કરે છે.
અચ્છા, તમાર ત્યાં વરસાદ છે?
હા, અત્યારે તો દસ-પંદર મિનિટમાં પ ફર્યો પછી અત્યારે તો બંધ થઈ ગયો, પણ વરસાદ જેવું લાગે છે એમ, મતલબ ઠંડક છે એમ.
અહ હા, બરાબર, અ-અહીં અમદાવાદમાં તો નહીં, હું અમદાવાદ આઈ છું ને
હા.
એટલે અહીં તો નથી.
ખાલી ગયા છે આમ, અમદાવાદ?
હા, બસ ખાલી એમ જ.
અચ્છા, બરાબર. સારું ને તો ફરવું સારું, મારે બી ફ ફરવું છે જ, પણ કોઈ લઈ જતું મને.
હું એકલી જાઈ
ઓહો, સરસ. મારે પણ હવે કોલેજ બધું ચાલુ થવાનું છે, એટલે પછી મારે પણ હવે કંઈએ ફરવા નહીં જવાય.
બરાબર સારું. બોલો, અહીં તો સેમ આમ ખાલી વાદળાં છે. છાંટા-છાંટા આવે, પછી બંધ થઈ જાય છે.
હા, મારા પપ્પાનો પણ ફોન આવ્યો હતો. એમ જ કહ્યું કે ત્યાં વરસાદ છે. મેં કીધું અહંયા તો છે તો કે અહીંયા તો ખાલી વાદળાં ને ઉવ જ છે એમ. વરસાદ નત થઈ એમ ત્યાં અમદાવાદ માં.
બરાબર હા નથી પણ ગરમી પણ નથી લાગતી અમે આઈ આગળ.
હા, ઠંડક લાગે ને, બંધ બંધ બધો સુરત બાજુ છે એટલે.
હા, એજ ને એટલે જ. સુરત શહેર તો બહુ છે બાપા વરસાદ.
બઉ જ વરસાદ કેટલું બધું નું કેટલા બધા દુકાનોનુ ઉ નું નુકસાન કર નાખ્યું વલ વલ વલસાદ ને ત્યાં ના બી. ચાળાઓ ને.
અહ પેલી નતી કેવું પેલા આઈ ફોનો કેટલા સસ્તા સસ્તા વેચાઈ ગયા
હા આઈ ફોનો બધા કપરા કેટલા બ બધું બસો બસો માં અને સો સો માં બધું જ વે ચાઈ ગયું.
સાડીઓ તો કેટલી બધી ખરાબ થઈ ગઈ.
હા બઉ બધી વસ્તુઓ ખરાબ થઇ ગઈ એ લોકાને.
કાનો હતી ને એટલે પાછી
હા, નીચાણમાં તે પછી વરસાદ ભી કેટલો બધો બધે જ પાણી ભરાઈ ગયેલું ત્યાં તો.
હમ્મ, બરાવર ના ત્યાં અહી આજો નઈ આ સાડી નાખી ને અહીં આગાળે
હા આ આ સાઈડ ઓછો છે આ વખતે આ વખત સુરત ને એ બાજુ વધારે છે સમાચામાં એવું બ તાવે છે હવે કાલે તો બ-બતાવું કે સુરત ને એ સાઈડ વધારે છે.
ખાલો ને એક મઈ